હલ્લો.
એમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
બસ એકદમ મજામાં અ એકચુલી ફોન મેં એટલે કર્યો તમને કે મને જરાક મારી હેલ્થ વિશે થોડુંક વાત કરવી હતી તમારી જોડે કેમ કે મેં સાંભળ્યું છે કે તમને બહુ જ નોલેજ છે ને તમે મતલબ પોતાનું કેવાય ને કે રૂટીન પણ બહુ સારી રીતે સાચવો છો. તો મને એમ થયું કે જરાક હું તમને મારી હેલ્થ વિશે વાત કરું. કે હમણાં હમણાં મને છે ને બહુ થાક લાગે છે. અને જરાક વજન પણ મારું વધી ગયું છે. તો તમને શું લાગે છે કે મને યોગા કે કરવા જોઈએ કે મને જીમ જોઈન કરવું જોઈએ તો ઈ વિશે તમે જરાક મને કહેશો ને તો મારી માટે સારું રહેશે.
અ વેરી ગુડ તમે બહુ મોસ્ત ક્વેશ્ચન પૂછો અને આજકાલની આપણે જોવા જઈએ ને તો લાઈફ સ્ટાઈલ અ એક એવી થઈ ગઈ છે કે અ અ કહેવાય નને કે આપડે બેઠાડું જીવન થઈ ગયું છે જ્યાં સુધી આપણે લોંગ વર્કિંગ આર્સ હોય અને એકદમ કેહેવાય ને કે વધારે પડતું આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે હવે જે પહેલાના લોકો જે ફિઝિકલ એક્ટિવ હતા ફીઝી વેકતીઓ કે લોકો ખેતરોમાં જતા કે પછી એ લોકો ચાલતા હવે આપણી પાસે વિહિ વાઈ તો હવે આપણી પાસે અ કેહેવાય ને કે એકદમ સુખ સુવિધા વાળું જીવન થઈ ગયું છે હવે કપડાં ધોવા માટે વો વોશિંગ મશીન છે આપણી પાસે અ ઝાડુ મારવા માટે વેક્યુમ ક્લીનર્સ જેવા છે ચાલવાનું પણ આપણે છોડી દઈએ છીએ જ્યાં સુધી આપણે જોવા જઈએ તો અ અને આ બધું જ બેઠાડ જીવનનું એક કેવાય એના લીધે આપણું વીટ પણ વધે છે ક્યાંક ને ક્યાંક આના લીધે મેન્ટલ પ્રેશર પણ વધે છે તો મને લાગે છે કે અ પહેલા તો તમને જો મેન્ટલ પ્રેશર હોય હેલ્થ હોય કે પછી તમારી ફ્લેક્સિબિલિટી વધારે હોય તો આઈ થિંક સો યોગા એ બેસ્ટ રહેશે. અને પછી આપણે જોવા જઈએ કે તમારે એક બોડીમાં એક પ્રોપર શેપ લાવો છે. કે તમારે એક કેહેવાય ને કે પ્રોપર ડાયટ ફોલો કરવું છે અ અને એકદમ અ કેવાય ને કે એના પણ ગેરફાયદાઓ પણ છે અને ફાયદાઓ પણ છે જીમના પણ અ તે તમારા બીજા પ્રશ્નો તમે પૂછી શકો છો
હા એટલે અ ઈ તમે બરાબર કીધી વાત તો તમારી બિલકુલ સાચી છે પણ શું થાય છે ને કે મેં છે ને એક વખત જીમ જોઈન કરેલું હતું